તો કેમ છો મજામાં
બસ મજામાં
બરાબર કઈ નહી મેં તો એમજ ફોન કર્યો હતો એમાં કેવું છે કે મારા ભાઈને છે ને અ હવે એડમિશન લેવાની છે સ્કૂલમાં એનું બાળ મંદિર પતિ કયું છે. તો તમારા નજરમાં કોઈ સારું સ્કૂલ હોય કોનું રેફરન્સ હોય તો મને ખહેજો
હા આપણેે અહંયા એક એન. એ. એસ કરીને સ્કૂલ છે એ સારી છે સ્કૂલ આપણે અહંયા પ્લ પ્લે ગ્રુપથી જ પ્લે ગ્રુપથી બારમાં ધોરણ સુધી ભણાવે છે. અઇ સારું ભણાવે છે. હ
હમ હમ અત્યારે તો બાળકોને પહેલેથી જ પાક્કું મતલબ જરૂરી છે ને કે પાયો પાકો હોય તો પછી પાછળથી એમને તકલીફ ના પડે એમ હા કારણ કે પહેલા એવું હતું કે બાળકો દસ માં બાર માં થી નીકળી જતા હતા કારણ કે ખેતી કરતા હતા એવું બધું હતું. પણ અત્યારે તો હવે શિક્ષણ જરૂરી બની ગયું છે, કારણ કે તમારે હા કારણ કે તમારે બધા ત્રોમાં જે છે એ તમારી પાસે અનુભવ માંગે તમારી પાસે શિ ક્ષણ માંગે. અને હવે તો બધી નો કરી ની અંદર તમને મેરટ પ્રમાણે અમુક જગ્યાએ તો તમને સીટ મળે બાકી તો સીટ પણ નથી મળતી. ખાસ કરીને બોલો-બોલો.
પછી એ એવું પણ કેહેવાય છે. જે શિક્ષણ આમ સૌથી શક્તિશાળી હથિયાર કહેવામાં આવે છે ને
હા એ તો સાચી વાત છે કે તમારી પાસે શિક્ષણ હોય તો, તમને કોઈ ખોટી વસ્તુ બી બોલે અને તમારી પાસે વસ્તુનું જ્ઞાન હોય. તો તમે એની સાથે વાર્તાલાપ કે આર્ગ્યુમેન્ટ કરી શકો ને કે ભાઈ આ વસ્તુ ખોટી છે તમને કોઈ વસ્તુ ન જ્ઞાન નહીં હોય તો તમે કોઈને સમજાવી પણ ના શકો ને અને શિક્ષણ આપણા સર્વાંગી વિ વિકાસ માટે પણ જરૂરી છે કે ખાલી એવું નહી કે એક કળીયુ જ્ઞાન અને ચોપડીમાં જે છે એ એના સંબંધિત વસ્તુ આવડવી જોઈએ એક હોવું જોઈએ કે તમારી વિચારશક્તિ વધવી જોઈએ, તમારી તમને અ તમારી જિંદગીમાં કોઈ મુસીબત એનો સામનો કરવાની તમારામાં શૈલી તમારામાં કેળવ એનું જે છે, વિકાસ થાય એ શૈલીનો તમારી કેળવણી વધે અને સૌથી અ વધુ જેવો જેના પર ભાર મૂકવામાં આવે શિક્ષણ જેના માટે માટે જરૂરી છે એ કે તમારામાં તમારી જિંદગીના દરેક પાયામાં દરેક પડાવમાં તમારે જે તમારી જિંદગીને સામનો કરવાની જે તમારામાં તાકાત હોવી જોઈએ એ તમને કેળવાય એમ
હા.
તમે બીજાનો આદર કરતા શીખો. તમે તમારી જિંદગીમાં જે વસ્તુઓ છે, એનો આદર કરતા શીખો અને ખાલી સફળતા નહી સફળતા સાથે સફળતાની સાથે સાથે તમારામાં ગુણો પણ કેળવાય એ એક શિક્ષણનો જે છે ધ્યેય હોવો જોઈએ.
હા અને અત્યારે તો ખુબ જ મહત્વ છે. શા કેે આપણે સારી ના નોકરી જોઈએ એના માટે પછી વ્યવસાય અને ઉજ્જવળ ભવિષ્ય માટે પણ આપણે શિક્ષણ બહુ જરૂરી છે.
હા અને ખાસ કરીને છોકરીઓ માટે મહિલાઓ માટે કે કહી શકાય કે અ એ લોકો માટે ખૂબ જરૂરી છે શિક્ષણ કારણ કે જે મહિલાઓ સશક્ત નથી જે મહિલાઓ પોતાના અ પગ ઉપર ઊભી ના હોય ને એ લોકો માટે પછી જો કદાચ એવું થઈ જાય કે અ એમના સાસરીમાં ક તકલીફ પડી કે એમના ઘરમાં કોઈ તકલીફ પડી તો એ તો આર્થિક રીતે લાચાર જ હોય પછી એ કઈ કરી ના શકે તો એમના માટે પણ જે છે એ શિક્ષણ ખૂબ જરૂરી છે અને હા અને અત્યારે તો અ ડિજિટલ યુગ આવી ગયો છે એવું કહીએ ને તો પણ ચાલે કે અત્યારે તમને કોમ્પ્યુટર આવડવું જોઈએ તમને એઆઈ આવડવું જોઈએ કારણ કે બધી વસ્તુઓ અત્યારે ઓનલાઈન થઈ ગઈ છે બેંક નું કામ લઈ લો કે પછી શાળાનુંું કાર્ય લઈ લો કે પછી પેલા કેવું હતું કે પોસ્ટથી કામ થતું હતું કે અ આપડણે મામલતદાર ઓફિસે જઈને કામ કરવું પડતું હતું હવે તો અરજી પણ બધી વસ્તુની ઓનલાઈન થઈ ગઈ છે તો તમને એવી જે છે જે આખી જે પ્રક્રિયા છે તમને આવડવી જોઈએ તો એના માટે પણ તમારે સી શિક્ષણ તો કમ સ કમ જરૂરી છે ને તમને વાંચતા લગતા તો કમ સે કમ આવડવું જોઈએ એવું થઈ ગયું છે હવે
ફ્રોમ હોમ હોય તો એમાં પણ આપ ઉપયોગ થઈ શકે છે
હા હા એજ એજ એજ અને વિદ્યાર્થીઓને ખાલી શિક્ષણ એટલે એવું નહી કે ખાલી પરીક્ષા પાસ કરી દેવી એટલે તમે શિક્ષિત થઈ ગયા એમ
હા
જીવનમાં કંઈક શીખવા અને એક વ્યક્તિત્વના વિકાસ માટે જે છે એ શિક્ષણ જરૂરી છે અને તમે જોજો કે કોઈ અ વ્યક્તિ શિક્ષિત હશે અને કોઈ વ્યક્તિ શિક્ષિત નહી હોય એ બંનેના વિચારોમાં એ બંનેના જીવનને જોવાની રીતમાં તમને તફાવત દેખાઈ જશે કારણ કે ખબર પડી જશે કે આ વ્યક્તિ શિક્ષિત છે અને એ કોઈ બ તમે એની એની આગળ કોઈ પણ મુસીબત મૂકશો તો એનો ઉકેલ જે છે એ સારી રીતે આપી શકશે એ માણસ થી જે શિક્ષિત નથી એમ એવું એવું નથી કે જે માણસ અશિક્ષિત હોય એ મતલબ સાવ નકામાં છે કે એમનું કોઈ મહત્વ નથી પણ શિક્ષિત હોઈએ તો ઘણી બધી વસ્તુમાં તમને છે એક સૌથી મોટી ઉદાહરણ લઈ લઈએ તો અત્યારે આપણે કોઈ પણ બેંકમાં જઈએ તો તમારે ફોર્મ આપી દે તમને ભરવા માટે
હા
અને એમાં સૌથી અત્યારે તો મહત્વનું થઈ ગયું છે કે અંગ્રેજી તમને આવડવું જોઈએ
હા એ તો જ અત્યારે પણ અમુક જે તમ જે ભણે ગલર ના હોય એ લોકોને પણ આમ બેંક ના ફોર્મ ભરતા ના આવડે
હા તો એ લોકો પછી એ લોકોને કેટલી મુસીબત કર અને તમને ક્યાં સુધી કોઈ તમને મદદમાં તમને ફોર્મ ભરી આપશે દર દર વખતે તમે બેંકમાં જશો તો દર વખત તમને થોડી કોઈ ફોર્મ ભરી આપવાનું હતું
હા
તમે એકદમ કવાય ને કે લાચાર બની જાવ એ તમારી પાસે સહાય લીધા વિના કોઈ તમારી પાસે કોઈ વિકલ્પ ના રહે તો એના કરતા તો આપણે અમ થોડું ભણી લઈએ અને જે લોકો ભણ્યા એ લોકો પચતાય છે ઘણા બધા મારી માતા પિતાની જે યુગ હતો જે જનરેશન હતી એમાં ઘણા બધા લોકો મને કે છે કે અમે તો નથી ભણ્યા અમારે મજૂરી કરવી પડે છે તમે ભણી લો તો તમને સારું ભવિષ્ય મળશે એમ સારા ભવિષ્ય માટે પણ જરૂરી છે
હા પણ આ બધું વા પછી પણ હજુ શિક્ષણ કેટલા બાળકો શિક્ષિત છે ને ગરીબી છે પછી બધા નોકરી મળતી નથી એ બધા પણ છે
હા એ બધા એ બધી વસ્તુ પણ ઘણો સામનો કરવો પડે છે કે શિક્ષિત હોવા છતાં અમુક લોકોને નોકરી હા એ તો તમે એક સારો મુદ્દો કયો હ કે શિક્ષિત હોવા છતાં પણ અમુક લોકોને નોકરી નથી મળતી હ તો એમાં પછી આપણને ખબર કે ખલી સ શિક્ષિત હોવું બી જરૂર નથી એ શિક્ષિત સાથે મે કહું ને કે કેળવણી પણ હોવી જોઈએ એમ કે જે આપણે નોકરી કરવાના છ એ લોકોને શું જોઈએ છે એ લોકોની જે આપણી પાસે એક્સપેક્ટેશનસ આશા છે એના પર આપણે ઉતરવા જોઈએ તો જ આપણને નોકરી મળે પાછું એ પણ ખરી વાત છે એમ
અ એ તો છે જ પછી આપણે બધા શિક્ષક લઈને પછી આપણને આ જનરલ નોલેજ ના હોય તો પછી એક
હા એ તો પછી ભણ્યા પણ ગળીએ ને એવું થાય
હા
અને પછી તમે શિક્ષિત હોવ પણ તમે લોકોનો આદર ના કરતા હોવ તમે તમારા નીચા ની તમારથી જે નીચા લોકો હોય એમને એવી રીતના તમે અનુભવ કરાવતા હોય કે નીચા છે મતલબ કે તમારાથી ઓફ અપમાન કરો તો એ પણ પછી ખોટું જ કહેવાય ને તો એ પણ તમારા ભણતર ન પછી અહીં કોઈ મહત્વ ના રહેે મેં ઘણી જગ્યા એવું જોયું છે કે અમુક લોકો અમુક લોકો બહુ પૈસા વાળા હોય અમુક લોકો બહુ શિક્ષિત હોય પણ એ લોકો ન કોઈ સન્માન ના કરે કારણ કે એ લોકો બીજાનું સન્માન ના કરતા હોય તો ભણતર જોડે આ પણ ખૂબ જરૂરી છે એમ
હા એ તો સાચી વાત છે પછી શિક્ષણ તો અત્યારે એકદમ મહત્વનું રઈ ગયું છે સ્કૂલની બધાની ફીસ પણ કેટલી મોંગી છે
હા એ પણ હા એ મુદ્દો પણ સાથે સાચી વાત છે કે સ્કૂલની ફીઝની બધું અ ઘણું મોંઘુ થઈ ગયું છે અને અમુક વાર તો એ બધું કર્યા છતાં પણ મેં કહું ને કે પાયાનું જે જ્ઞાન હોવું જોઈએ બાળકમાં એ નથી આવી શકતું એમ એ બધું કર્યા છતાં પણ તો કેવું થાય છે કે સ્કૂલની બાજુ સ્કૂલ તો ખરી પણ એની જોડે જોડે પાછું આપણે ટ્યુશન પણ બંધાવવું પડે છે
હા
દસ દસ ને વીસ વીસ હજાર ભરીને પછી આપડે એમનું ટ્યુશન પણ કરાવવું પડે છે તો એ બધું પણ પાછું તો એની અલગ ફીસ એમ તો આવું બધું ચાલે છે તો હું તો હવે જો મારા ભાઈ ન ધ્યાન રાખીશ કે મતલબ સ્કૂલ તો જશે પણ હું થોડું મારી જોડે પણ એને કલાક બે કલાક બેસાડીશ તો એની જે પાયાનું જે છે પાયો કાચો ના રહેેવો જોઈએ એમ
હા અનેને ક ઘરના જ ભણાવે તો પછી સંસારું જ ક
હા હા સારું તો તમારી જે સ્કૂલ તમે કઈ હું તહીંયા એક વખત મુલાકાત કરી લઈશ પછી હું તમને જોઈને કહ બરાબર
સારું ચોક્કસ હા હા.